કેમ છે?
કેમ છો? બસ મજા મજા શું કરો છો?
કઈ નહી હવે ખાય જમીધ છે અ જમીન થોડુંક ફોન વાપરું છું.
કેવો રહ્યો દિવસ?
શું કીધું?
કેવો રહ્યો દિવસ શું કર્યો આજે? !
તો કઈ નઈ થોડુંક બહાર ફરવા ગઈ હતી.
પોતાના કાગ લઈને કે પછી બીજા કોઈ દિકત?
નઈ નઈ તમે શું કીધું સંભળાયું નહી.
હા પોતાનું કાર કે બાઈક લઈને બહાર ગયેલા કે પછી બીજા વેહિકલ માં ગયેલા.
ના ના બસ માં ગયા હતા.
તો તો બ થાકી ગયા હશો બસમાં મુસાફરી રી કરી તો.
હા હ થોડુંક થાકી તો ગઈ છું.
આવી રીતે બસ કે ટ્રેન કે એની મુસાફરી કરવામાં થાક થોડોક વધારે લાગતો હોય છે. અને સમય પણ ઘણો એમાં જતો રહેતો હોય છે.
હા વાત તો તમારી સાચી છે મન.
તું હોય છે.
મને તો પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારે ગમે છે.
પરંતુ પબ્લિક ટ્રાન્સફોર્ટ માટે થાકી જવાનું ટાઈમ બગડવાનું. એવો બધો અનુભવ નહી થતો તમને.
થાકી જવાનું તો એવું કશું. થાય નહીં પણ ટાઈમ થોડુંક બસ મારું લેટ થાય. કે ટ્રેન ક્યારેક લેટ થાય તો ક્યારેક થઈ જાય છે. પણ ઘણી વખત તો એ ટાઈમ પર જ હોય છે.
મને તો પોતાનું વાહન લઈને જ બહાર જવું મુસાફરી કરવી વધારે ગમતી હોય છે, પછી એ બાઈક હોય કે ચાલ હોય કે ખાસ કરીને બાઈકની મુસાફરી કરવી વધારે ગમતી હોય છે, કે આપણે પોતાની રીતે જ્યાં જવું હોય જે ટાઈમે જવું હોય એ ટાઈમે અને સરસ ખુલ્લા વાતાવરણ નો અનુભવ કરતા જઈ શકતા હોઈએ છીએ.
એ વાત તો તમારી સાચી છે, પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ફાયદા એ છે કે એમાં થોડોક ખર્ચો આપણો ઓછું થાય છે. ને મને કોલેજ અને મને કોલેજ જેવું હોય. તો મેં બસ અથવા ટ્રેન થી મારો પેટ્રોલ નું ખર્ચો બધ જવીને ત્યાં જઈ શકું છુ.
સાચી વાત છે જો રેગ્યુલર ટાઈમે જ આવતું હોય તો પબ્લિક વાહનમાં જવું બહ સારું રહેતું હોય છે, જો ટાઈમ સર આપણે પોહોંચાડતા હોય તો જ ટાઈમ પહોંચવા ત ચાલુ જ ત્યારે પોતાનું બહન લઈને જતા હોય તો ઘણી વખત વાહન બગડે કે એ બી સમસ્યા થતી હોય તો પણ ફ થતું હોય છે. અને પાછો ડીઝલ પેટ્રોલ ના ભાવ ભી બઉુ વધારે પડતા હોય છે, તો મોંઘું બી ઘણું પડત હોય છે, વસ્તુ
હા અને એમાં શું છે, કે મને બાય રોડ જવા મતલબ પોતેના પોતાના વેહકલથી જવા ના જગ્યા મે પબ્લિક ટ્રાન્સપોર્ટ જેમ કે બસ કે ટ્રેન લઉું તો થોડુંક વેલું પહોંચી જાઉં છુ. બાય રોડ ને જ્યાં પતાલીસ મિનિટ લાગે તો અડધા ઘંટામાં મને ટ્રેન ત્યાં પહોંચાડી દે છે.
હા સાચી વાત છે અને અત્યારે તો ખાસ કરીને બધા સિટી માં મેટ્રો થઈ ગઈ છે તો મેટ્રો તો બહુ સારું રેતું હોય છે એમાં તો જરા ટ્રકેકવાનું કોઈ હોતું નથી. અને થોડા થોડા ટાઈમે એ ટ્રેન આવતી જ હોય છે, મેટ્રો તો એ બહુ સારું રતું હોય છે.
હમ! અને એનાથી આપણ ન પ્રદુષણ પણ ઓછું થઈ ગયા છે. એક બસ માં ચાલીસ થી પચાસ મુસાફિરો આવી જાય છે અને ટ્રેનમાં ક વધારામાં વધારે હજાર બે હજાર લોકો આવી જાય છે તો બે હજાર ને ટ્રેન બસ નું લઈ લો ચાલીસ પચાસ તો આટલા વાહનો રોડ ઉપર ના ચાલે તો કેટલું આપણું અ પ્રદુષણ બચે છે પ્રદુષણ નથી થતું.
સાચી વાત છે પબ્લિક ટ્રાન્સપોર્ટ નો એક મોટો ફાયદો છે પણ અમુક જગ્યા એવી હોય છે, કે જ્યાં પોતાનું વાહન હોય તો જ સારું રહે છે. ઘણી જગ્યા જગ્યા તો એવી હોય છે કે, જે આપણે કાર થી પણ નથી જઈ શકતા હોતા. બેકથી જતા હોય તો એ વધુ વધારે સારું રહેેતું હોય છે અને અમુક વાતાવરણમાં બાઈક ઉપર ફરવા જવું. એ એક બહુ સારો અનુભવ હોય છે. મજા આવે હોય છે બાઈક ઉપર ફરવા જવાની.
હમ એ વાત તો તમારી સાચી છે. પણ તમે જોઈ શકો છો કે તમે ક્યારેક સાંભળો નહીિ હોય કે પબ્લિક ટ્રાન્સપોર્ટ ન ક્યાંક એક્સિડેન્ટ થાય હોય કે બધું હોય પણ પ્રઇવેટ ગાડીઓ હોય કે બાઈક હોય એ ઘણી બધ એમનો જ એક્સિડેન્ટ થઈ જાય છે જો કામ તેના લીધે.
હા એ વાત સાચી છે પણ એ પણ ખરું છે કે. પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરી તો એ બાદ ઘણી વખત પબ્લિક વ્યક્તિઓ એ લોકો એવા હોય છે કે જેની જોડે. નૂ સ્વભાવ એક હોય તો ક્યારેક ઝઘડા મારા મારી એવું બી થતું હોય એવું આપને સાંભળવા મળે છે. આજના જમાનામાં તો એ પણ એક થોડો ડર હોય છે કે ત્યાં આપણે સુરક્ષિત ઓછું ફીરી કરી શકતા હોએ છે.
હા તમારી આ વાત તો ઘણી સાચી છે. કે ભીડ નામાં લોકો બેસવા માટે બધા માટે ઝઘડા તો કરતા જ હોય છેને. ચોરી નો પણ ચાન્સીસ વધારામાં વધારે હોય છે.
ખરી વાત છે અમારે તો અહીંયા અહીંયા. રેડ બસ ચાલતી હોય છે તો ત્યાં મારે બહુ એવું થતું હોય છે કે અમુક બસ માં ખાલી ખોટા લોકો ઘણા બધા જોડે બેસી અને તમારી જોડે અથડાયને પર્સ માંથી તમારી કિંમતી ચીજ વસ્તુઓ ચોરી કરી લેતા હોય છે. તો ઘણી વખત એવું થતું હોય છે કે પેટ્રોલ ડીઝલ ના પંદરસો રૂપિયા બચાવવા માટે થઈને. ઘણી બધી કિંમતી વસ્તુ દાગીના કે પર્સ કે પૈસા ફોન એવી બધી વધારે કિંમતી વસ્તુ ચોરાઈ જતી હોય છે. ફાયદો થવાની બદલી ઉલ્ટા આપને નુકસાન. હોય છે એ પણ ઘણી વખત બધતું બી છે.
તમારી આ વાત ઘણી સાચી છે. અત્યાર નો એક્ઝામ્પલ લઈએ તો એક કેસ હતો. બોમ્બે ના. જ્યાં અ ટ્રેનમાં દરવાજાને બંધ કરવા માટે. એક ઝઘડો થયો હતો અને એ વ્યક્તિને પોતાનું જાન ગવાવું પડ્યું હતું એ. એક વ્યક્તિ એ એને ચાખુ મારી દીધું તું.
આજે હમણાં જે બેગ લ‌ઈને મુક થોડા પૈસા બચાવવા માટે આપડએ છીએ એું થાય છે અને જ્યારે ખાસ કરીને નાના બાળકો સાથે મુસાફરી કરવી હોય ત્યારે તો આપડું પોતાનું બહુ સેફ રહેતું હોય છે કેમ કે નાના બાળકોનું તો ગમે ત્યારે કઈ ખાવતી હોય ફ્રેશ થવું હોય એવું બધુંને બહુ રહેતું હોય છે. તો પબ્લિક ટ્રાન્સપોર્ટ માં એ વસ્તુ. તો કેમ નથી થતી હોતી કે બાળક જ વસ્તુ જ ત્યારે આપણે બાળક ને પોહોચાય આપી શકીએ.
હમ તમારી વાત તો સાચી છે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઘણા લોકો જે મિડલ ક્લાસ ના હોય છે, એ બે પ્રઇવેટ વેહકલ લઈ શકતા નહી હોય. એવું બને નહી તો એમને પબ્લિક ટ્રાન્સપોર્ટ થી ઘણો ફાયદો થાય છે. એમને મદદરૂૂપ બને છે.
હા એ વસ્તુ ગરી હોય ત્યારે તો પબ્લિક ટ્રાન્સપોર્ટ નુ ઉપયોગ કરવો ઘણું સારું રહે. હોય છે ટ્રેનમાં કર લેતા હોય છે તો એું સારું રેતું હોય છે. કારણ કે આપડે પોતાનું વાહન ગયા હોય તો જે ચલાવતું હોય છે ડ્રાઈવર હોય તો વધારે પડતું મુસાફરી નો આનંદ લેવાની જગ્યા એ થાકી જતું હોય છે. જયારે આપડે પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરીએ તો બધા એક સરખો આનંદ લઈ શકતા હોઈએ છીએ.
એ એક બહુ સારી વસ્તુ છે પબ્લિક ટ્રાન્સપોરન્ટની.
તમે જોઈ શકો છો કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં અ ઘણા લોકોને એમ્પ્લોયમેન્ટ પણ મળે છે. જેમ કે કંડક બસમાં કંડક્ટર થઈ ગયું, ડ્રાઈવર થઈ ગયું ટ્રેનનું છે તો ટ્રેનનું આ ટી ટી થઈ ગયો, સફાઈ વાળો થઈ ગયો. વાહન ચાલક થઈ ગયો પ્લેટફોર્મમાં બધાને મળે છે એમ્પ્લોયમેન્ટ એ પ્રઇવેટ ટ્રાન્સપોર્ટમાં નથી રહેતો.
હમ સાચી વાત છે. અને ઘણી વખત એવું થતી હોય છે.
પબ્લિક ટ્રાન્સપોર્ટનું તમે જુઓ તો સરકાર અ મહિલાઓ માટે ઓછું લે છે ફિફ્ટી પસન્ટ જ ભાડો લે છે ને ઘણી જગ્યા જેમ કે બિહાર, યુપી, એમપી, મહારાષ્ટ્રમાં પિંક બસો ચાલે છે, જે મહિલાઓનું સુરક્ષા જોય છે. જેમાં ફક્ત મહિલા જ હોય છે, ને ડ્રાઈવર પણ મહિલા હોય છે. ને કંડક્ટર પણ મહિલા હોય છે. તો એમાં છેડખાને કે એવું બધું હું!
સાચી વાત છે એમાં એ પૈસા આવું નહીંવત રેતો હોય છે. એ બહુ સારી વસ્તુ છે. અને અત્યારે તો એમાં પણ ઈ વેહિકલ આવી ગયું છે એટલે તો. રાજકોટમાં આવું નહિવત પેલું પ્રદુષણ થતું હોય છે બસ. એમાં તો થોડા ઘણું બ થતું હોય પણ એઈ બસ ને જે બધું નહી કર્યું છે એમાં તો જરા પણ પ્રદુષણ ન થાય ઘણી સારી સેફ વસ્તુ રહેેતી હોય છે.
હમ અને એ પબ્લિક ટ્રાન્સપોર્ટના લીધે- ટ્રાફિક પણ ઓછો થાય છે. પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ બધા પોતાના પોતાના હવે વિહિકલ લઈને સડક ઉપર નીકળી જાય તો કે એટલું ટ્રાફિક થઈ જાય છે ને બધાનો સમય પણ બગડે છે.
એ વાત તો તમારી સાચી છે પણ પોતાનું વાહન લઈને આપણે ગયા હોય તો એનું આપણેે આનંદ લઈ શકીએ એ અમુક વાતાવરણ એવુ હોય તો ત્યાં આપણે ઈચ્છીએ તો ત્યાં ઉભા રહીને એનો આનંદ લઈ શકીએ. એ બધું કરી સકતા હોઈએ જે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ન પણ કરી શકતા હોઈએ.
તમારી વાત તો એકદમ સારી છે આપણે એક પ્રાઇવેટ વાહન તો જોઈતું જ છે થોડુંક એ પોતાનું મોજ મસ્તીનું માટે. પણ પબ્લિક વાહન પણ બહું જ ઉપયોગી છે. આજના મોંઘા ખર્ચામાં
સાચી વાત છે સમય અને સ્થળ અનુકૂપ કરી અને પ્રાઇવેટ અને પબ્લિક વાહન આપડે યુઝ કરીએ તો આપણને એના ઘણા ફાયદા પણ મળતા હોઈએ છે. તમારી વાત સાચી છે તમારી સાથે વાત કરીને મને એક વસ્તુ જાણવા મળી જે મને પબ્લિક ટ્રાન્સપોર્ટ નહોતું ગમતું પણ એના પણ ઘણા ફાયદા છે તો હું પણ હવે મારી બીજી મુસાફરી કરું એના વિશે વિચારી શકો કે હવે હું પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરું એમ.
હમ.
સારું ચલો ત્યારે ફરી મળીએે.
ચાલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ